હલો, હા ભાઈ, હા ભાઈ અવાજ આવે છે, જય શ્રી કૃષ્ણ.
હમ્મ જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજમાં.
મજામાં? બસ શાંતિ છે.
હમ્મ
હમ્મ
કેવું સ્ટડી બડી કરો છો?
હા મેં સ્ટડી મારું પતિ ગયું, હવે જોબ કરું છું.
હમ્મ મે બી સ્ટડી કરું જ છું. કોલિટિકલ સાયન્સમાં, આજે એક ટોપિક બનાયો પેલું શું કે આપણા નિયર બડી. અ નિયરબડી કન્ટ્રીસ. એટલે આપડા દેશની ન સરહદે જે આયા હોયને કન્ટ્રી વિશે, તમને કરું એની વિશે નોલેજ?
હમ હા મને થોડું ઘણું એના આઈડિયા છે.
હમ્મ
કર્વી એટલે વધારે અ એમની નીત વિશે ને એવું બધું ડીપમાં નથી ખબર.
અને અ કયા કઈ કઈ કન્ટ્રીઓ છે અને એમનું ઉપર નું થોડું ઘણું નોલોજ છે.
ઓ કેટલી કન્ટ્રી છે.
અ છ સાત છે લગભગ.
છ સાત અને સૌથી
ઉભા રૅવ જો સૌથી વધારે બોર્ડર ધરાવે છે બાંગ્લાદેશ. તેની ચાર હજાર છન્નું કિલોમીટર બોર્ડર છે. પછી બીજા નંબરે છે અ
ચાઈના ચાઈના ની બોર્ડર છે ત્રણ હજાર ચારસો અઠ્યાસી કિલોમીટર પછી છે મ્યાનમાર
બરાબર છે મ્યાનમાર
ના મ્યાનમાર નથી પાકિસ્તાન છે.
પાકિસ્તાન
હા પાકિસ્તાન છે એના પછી એની છે ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર
પછી મ્યાનમાર આવશે.
પછી મ્યાનમાર આવે છે સત્તર સત્તરસો એકાવન કિલોમીટર.
હમ્મ પછી
નેપાળ આવે છે એની છે સોળ હા પછી ભૂતાન આવે છે છસો નવ્વાણું કિલોમીટર. અને લાસ્ટમાં એક અ નાનું ટુકડું જે છે ટચ કરે છે એ પીઓ કે જે છે આપણું એને હા અફઘાનિસ્તાન ટચ કરે છે એકસોને છ કિલોમીટર છે બોર્ડર
હમ્મ અને ભારત ને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર હ એને શું કેહેવાય
એને અ રેડ કલીફ લાઇન કેવાય કે બીજું કઈક કેવાય
રેડ ક્લિક બરાબર છે અને પેલું પાકિસ્તાન આ પાકિસ્તાન કઈ ચીન અને
એને સા અ મને એકદમ કન્ફર્મ નહી ખબર પણ શાયદ એને મેકમોહન લાઈન એવું કંઈક
હા મેક મોહન લાઇન અને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ની
અ એને એને નહી ખબર એને કદાચ મેકમા જ કેવાત હોય છે. તો શું કેવાય હ અચ્છા સોરી સોરી
હમ્મ દુરાંધ રેખા
હમ્મ.
જયો્યોગ્રાફિકલ પોૉલિટિકલ જ્યોગ્રાફી
હા થોડું ઘણું યાદ છે મને
હમ્મ એમાં આપડે બધા જોડે એવું જ છે. નિયર બડી કન્ટ્રી છે પણ કોઈ જોડે સારા સંબંધ નથી.
હા પણ આ દેખાવ કરે છે ઉપર ઉપરથી કે સારા સંબંધો છે આ પાકિસ્તાન
હમ્મ બીજું એક નેબર કન્ટ્રી રહ્યું શ્રીલંકા પણ એની બોર્ડર નથી હડતી.
નેબર કન્ટ્રી કેવાય.
દરિયાઈ સીમા મળે, દરિયામાં જ છે સાથે જ
હા, ભારત ભારતને કઈક શું કેહેવાય આગળ વધવું હોય, તો પોતાના શું કેવાય શું કેવાય કન્ટ્રી હા, એની જોડે સબંધ સારા બનાવા જોએ પણ કોઈ જોડ સંબંધર સારા નથી ને આ બાજુ પાકિસ્તાન આ બાજુ ચાઈના પછી આ બાજુ આવતા તો ભૂતાન ને આ બાજુ બાંગ્લાદેશ એ બધલું બધું જ છે, હા ખરાબ નથી પણ એ લોકો અંદર અંદર કઈક ના કંઈક ભૂતાન ને પેલું નેપાળ
એટલું બધું ઈ કેવું એ રિસ્પો એવું નહ આપતા એમ જેવું જોઈએ એવું.
આ પાકિસ્તાન અને પાકિસ્તાન બાંગ્લાદેશ છે, એમાંથી ટેરેરિઝમ નું આ ખોફ હો જોઈએ પછી આ
સતા પલટ થયો ત્યારથી નહીતર બાંગ્લાદેશ આપડા ફેવર માં જ હતું. પણ પેલી મેબુ મહેબૂબા મુક્તી ને? ના હા શેખ હસીના શેખ હસીના, એનું એવું થઈ ગયું ને પછી,
હમ્મ પછી હમણાં તો નેપાલ માં બી જનજી સરકાર આવી ગઈ છે, એનું ક નક્કી કે ના હોય, કે આપણા ફીવર માં હોય કે ના હોય
હમ્મ એ લોકો નો પણ એટલો ફરક ના પડે પણ કેવું એ થોડું થોડું કરીને એવું થાય, એમ
હા એજ ને
કઈ ચાઈ ના એમના ઉપર એવું કરી લે ને, તો પછી ભારત માટે મોટો ખતરો ઉભો થઇ જાય.
હા, એ જ ને
હ ઈછા એના તો કોઈ દિવસ આપણું એ એની બોર્ડર અડતી જ નથી, પણ એને તિબ્બત તિબ્બતને પોતાને કબજામાં લઈ લીધું ને, નહીતર ચાાઈનાની બોર્ડર કોઈ દિવસ ભારતને અડતી જ નથી. હા, નહેરુ ની બધી ભૂલો, યાર હિન્ંદુ ચિનનું ભાઈ ભાઈ
હાલો
હા બોલો ભાઈ
હા, અવાજ નતો આવતો એચમાં
એમ કઉ છું, નેહરુ એ આ બધી ભૂલો કરી ને એનું પરિણામ એમ હિન્દુ ચીની ભાઈ ભાઈ એવું કેતો હતો ને,
હા એ
એવી તો ખાસી બધી ઇતિહાસ માં ભૂલો હે, ઇન્દિરા ગાંધી પાકિસ્તાન અલગ કર્યું પણ એને કતા ભારત માં સામેલ કરી દીધી હોય ને બાંગ્લાદેશને તો સારું રહે,
હા, અમુક અમુક ભૂલો એ લોકો એ પણ કરી છે.
હમ્મ
હમ્મ એટલે કોઈ બી આજે પોલિટશિયન છે, કોઈ બી નેતા છે એ એ લોકોને આપણે એકદમ પ્રોપરે એવું ના કહી શકીએ, કે એ એના બધા સારૂ સારા છે, એ એમની અમુક નીતિઓ સારી હોય અને અ બધી નીતિઓ સારી છે, એવી એવું આપડણે ના ક શકીએ
કોઈ બી વસ્તુ તું હોય ને એના પચાસ સો વર્ષ પછી જ કહી શકાય કે આ વસ્તુ હારી હતી ખરાબ હતી એમ ત્યારે ગાંધી બધા સારું સારું કરતા પણ અત્યારેાર તો લોકો ટીકાઓ કરે છે, ને ગાંધીજી ની કે ગાંધીજી કે આમ કર્યું હત તો હારું તેમ કર્યું હત તો સારું એ રીતે અત્યારે ભલે બધા આમ કેતા પણ જયારે શું કે આથી વીસ પચીસ વર્ષ પછી બધા નરેન્દ્ર મોદીની ટીકાઓ કરશે અત્યારે કર જ છે, જો કે
હમ
પણ અત્યારે કોઈ બી નીતિ હોય ને ધારું કે શિક્ષણ વિભાગમાં કોઈ નીતિ બદલી ને તો એનું પરિણામ કેવું એક બે વર્ષમાં ના ખબર પડે આગળના વર્ષોમાં ખબર પડ પડે કે આ નીતિ બરોબર હતી કે ખરાબ હતી એમ
હમ હમ
નીતિ લાંબા ગાળાની હે એમ કોઈ બી યોજના હોય ને એ લાંબા ગાળિયાનું પરિણામ ખબર પડે
અચ્છા સારું છે, તમે શું કરો છો હમણાં મતલબ અ શું તૈયારી કરો છો કે પોલિટિકલ સાયન્સ એલું જ કરો છો.
હ ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરીએ છીએ.
અચ્છા.
એટલે આપડું ખબર આવે યાર કેવું નોલેજ રાખવું પડે શું કરીએ.
હા રાખવું પડે રાખવું પડે. તો એની સાથે સાથે બીજા બી સબ્જેક્ટ કોઈ વાંચતા હશો.
હ હિસ્ટ્રી જિઓગ્રાફી કલ્ચર.
અચ્છા હબ આ આટ આર્ટ. ન કલ્ચર વિશે થોડુંક કઈક કહી દો જે યાદ હોય એ
કલ્ચરમાં પસ્ટી મેા ગુજરાત ન ક ભારત નહી. એમાં આપડા
હમ.
ચાય હોય પી ગુજરાત ના પર્યટન સ્થળો પછી તીર્થ સ્થળો. એ બધું પણુંડ મંદિરો મંદિરો કો બનેલા પછી વાવકા તળાવ
અચ્છા.
પેલેસ સ્થાપત્યા પ જ અ પેરી કડાઓ નહી
હમ હમ.
બરા આ ભરત કળ કચછની મોસ્ટ ઓફલી ફેમસ છે, પછી સાલન બાલક બરા ને
હમ સ.
મોસ્ટ ઓફ આપ ભરત કામ હોય ને ભરત કામ હા એ બાંધણીને એ બધું ભરત કેમ કચ્છ નું જ છે, એમ કોઈ બીજા બીજા કોઈ જિલ્લાનું નહીિ મોસ્ટ ઓફ કચ્છ નું જ છે, બધું ભરતકામ
નકશી કામ પછી જરી કામ માટે સુરત હા
એનું એનું કોઈ કોઈ રીઝન તમને અ મતલબ દેખાય છે કે શાના માટે બીજા કોઈ જિલ્લાઓમાં કેમ આ કામ નતું થયું. અને આ કચ્છ જિલ્લામાં જ કેમ થયું આ
હમ્મ સારું છે અમ કલ્ચર એમ મોસ્ટ ઓફ તો આદિવાસીઓ નો બહ આવે કે એમના
મેળાઓ પછી ગુજરાત ના પ્રખ્યાત મેળા તરને તર નો મેળો ફરી હા વૌઠા નો મેળો ગોળ ગધેડા નો મેળો એ બધા મેળાઓ અભ્યાસ કલ્ચરમાં કરવાનો આવે. તમે તો આ બધું ભણી ચુક્યા હશે ને.
હા મેં તો આ બધું કરી દીધું છે. હમ્મ
પણ તમે તો ભારત નું કર્યું છે એમ ને મારે તો કેવું. ગુજરાત ના લેવલની એક્ઝામોની તૈયારી કરોને એટલે ગુજરાત પૂરતું જ કર્યું છે.
તો આ બધું કરીને હમણાં રેવન્યુ તલાટી ની એક્ઝામ હતી એમે પાસ કરીએ ને રવેન્યક તલાઠી બની ગયો છ
બરાબર કોંગ્રેચ્યુલેશન ભાઈ
હા થેન્ક યુ થેન્ક યુ ચલો મારી એક મીટિ ટિંગ છે મને જવું છે તો આપડે પછી વાત કરીએ
ઓકે ઓકે
તો બાય